તો
તરી અવાજ થોડીક ઓછી આવતી છે તમારી અવાજ
હવે હા કેમ છો?
બસ મજામાં ભાઈ તમે કેમ છો?
અમે પણ મજાનું શું કરતા હતા.
બસ અત્યારે જવાનો ટાઈમ અ થઈ ગયું હતું તો જમીન ઉઠ્યા તમે બતાવો?
બસ અમે બી જમીન ઉઊભા થયા એમ બ વાસણ કસેને કે ભ ચાલ હવે આપણે
તો આજનું ટોપિક હુ છે?
અજના ટોપિક આપણે આ એક દુસરા શહેરમાં જવા માટે આપણે કેટલી બધી આપણે સુવિધા છે હાલ?
તમારી થોડીક અવાજ અ બહુ ધીમી આવતી છે તમે થોડું મોટું થી બોલશો!
આપણે એમ કવું કે આપણે એક દુસરા શહેરને જવા માટે હવે કે એટલી બધી આપણા સાચી વાત હે. કેટલી બધી સુવિધા હા
પ હેલો
હા
હમ તો તમે તમારી પ્રમાણે શું વિચાર છે મારી પ્રમાણે તો જો આપણેે બે બીજા બધા અ સિટીમાં જવા માટે બસ છે ફ્લાઇટ છે. ટ્રેન છે અને બાય રોડ પણ તમે જઈ શકો અને બાય વોટર ટ્રાન્સપોર્ટેશન પણ તમે જઈ શકો. તો આ બધું ટ્રાન્સપોર્ટેશન છે આમાં. વધારે વધારે અ કોસ્ટલી તો ફ્લાઇટ છે અને. વોટર વોટરથી મતલબ સિપમેન્ટ અને આ બધું છે. અને ઓછામાં ઓછું છે કે તમે? ટ્રેન વાપરી શકો યા બાય રોડ જાય શકો યા તો ફ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરી શકો. આ બધું થોડુંક વધારે કોસ્ટલી નથી.
નને હંગાથી સારું બેસ્ટ તમારે ટ્રેન મે ઘર જેવી મજા આવ્યા. આપણે જઈએ અનેને ગમે પણ આપણે ઘરનું સાધન લઈને જઈએ તો એમાં મજા આવે એટલી આપણે ટ્રેન જેટલી કે એવી મજા નહીં આવતી.
હમ હમ
ટ્રેનમાં શું થાય કે આપણે ઘર જેવું હોય સાચી વાત કે નહીં.
ગમે તે ગમે તે ટાઈમ ઉપર આપણે ચાય કોફી દૂધ નાસ્તો. આપણે જમવાનું બધું આઇ જાય.
હમ હમ
તો ઓ આપણે સારું કહેવાય ને આપણે હવે તો. કેટલી બધી આપડે આમ સુવિધા બી બહુ સારી છે એસી બસ. નીકળેલી છે આપણે મેટ્રો ટ્રેન. બધું આ એક એક દુસરા શહેરમાં જાવા માટે બહુ સુવિધા છે. તો સ સારું કહેવાય આપણા માટે.
હમ અત્યારે તો ગવર્મેન્ટ મોદી સરકારે વંદે ભારત પણ લોન્ચ કર્યું છે. એ ટ્રેન તમારે વધારેમાં વધારે ટાઈમ પણ વેસ્ટ નહી કરે અને લેટ પણ નહી થાય ડીલે પણ નહી થાય. એ તમે ઓન ટાઈમ પહોંચાી મૂકે અત્યારે તમે. મુંબઈ થી અમદાવાાદ જાવ છે તો ત્રણ કલાકમાં તમે મુંબઈ થી અમદાવાાદ જઈ શકો. અને અત્યારે આપડે બાજુ અ આ સુરત અમદાવાદ અમદાવાદમાં તો છે સુરત નવસારી. ભરૂચ અ અને મુંબઈ થી આ એક મેટ્રોનું કામ ચાલતું છે. બે વર્ષ પછી તમે કલાક કલાક સુધીમાં અહેમદાબાદ. અત્યારે આવધું બઉ પ્રોસેસ ચાલતું છે કે તમે ટ્રાન્સપોર્ટન માટે ફ્યુચર માં તમે બ‌ઉ. આ સારું અને રીતે તમે આ બધું મળશે.
હાચ હવે તો આપણે તો બહુ સારું કેવાય બાકી પેલાના માણસ ને તો બિચારા કે. એટલી બધી તકલીફ પડતી હતી બધા ક્યાં ગા સાધન થ બધા પેદલ ચાલતા જતા ત ખબર ને.
ને આપણે એક દૂસરા શહેરમાં જાઉ તો બે દિવસ તીન દિવસથી પહોંચાતા. રસ્તા મે બેિચારા થાક લાગતી તો આમ રાત બી રુકતા હતા એવું તો
હમ હમ
હાચી વાત કે ન‌ઈ
હા સાચી વાત છે આ તો તમારી વાત સાચી જ છે હવે તમે તમારા પ્રમાણે જવા જો. અગર તમે અહિયાં ગુજરાત થી તમે અંકલી પેલા હ કાશ્મીર યા તમે જમ્મુ કાશ્મીર જયા કરો તમે. તમે બાય રોડ જશો તો તમે બહુ વચ્ચે વચ્ચે
બ‌ઉ બઘી અ જ્યોતિર્લિંગ છે યા ફિર. અ ગુમવા ફરવાની જગ્યા છે એ બધું તમે. સ્ટે કરીને રોકાઈને યા ફેર વિઝિટ કરીને તમે જઈ શકો તમે એ પ્રમાણે. અગર બીજું બધું પ્રમાણે તમે જાશો તો આ બધું તમે નહી કરી શકો. ટ્રેન થી જશો તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ બસ થી જશો તો. અ તમારું વધારેમાં વધારે. થોડું ટાઈમ જશે બે ત્રણ દિવસ જશે લેકિન ત્રળ ટાઈમ પણ બેસ્ટ થશે. અને પેલા બસમાં બધા ન સારું નહ લાગે. કોઈ કોઈને વોમિટિંગ જેવું થાય કોઈ કોઈને લુઝ મોશન જેવું થાય કોઈ કોઈને ચક્કર આવે. તો અ. આવ ઘણા બધા પેલું છે, ટ્રાન્સપોર્ટેશન પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે. તમે તમારી પ્રમાણે જોઈને જાશો ને તમારુ સેહત પણ સારું રહેશે, તમારું સ્વાસ્થ પણ સારું રહેશે.
સાચી વાત હૈ.
હેલો.
હા હા સાચી વાત છે તમારી.
હમમ હમમ.
ને બધા લોકોની ચોઈસ અલગ અલગ હોય કેને બી ટ્રેન ગમે છે કેને ફોર વ્હીલર ગમે છે કે આ બસ મે જાવું ગમે છે. બધાની ચોઈસ બી અલગ અલગ હોય ને. તો તો આપણા માટે બો સારું કેહવાય. આપણા માટે ગવ ગમે તેલાં પહેલાં માણસ બિચારા હેરતા જતા હતા. આપણે તો હવે લગ્ન કરીએ તો બારત લઈને બી આપણે એસી બચ કરયે હવે તો લજગીરી કરીએ ને પહેલાંના જમાનામાં કેવા હતા કે બેલગાડી નહીં આવતી બેલગાડી. સાંભડેલુ હો તમે નામ.
હા હા સાંભળેલું છે. એ બેલગાડી.
બેલગાડીને બીજારા બેલીઓને ઘુંઘરા બાંધતા હતા કલર્સ શીગડા. કલર ને કરતા તા. બેલીઓને કલર કરતા હતા પછી અમે બરાત લઈને જતા હતા તો હવે એ બી તો એમે બો મજા બી આવતી તી સાચી વાત હે કે નય.
હે હા એ તો સાચી વાત છે. પેલાના જમાના આ બધું પેલું ડોલી પણ ચાલતું હતું.
સાાચી વાત હૈ.
એ પેલા અ દુલ્હન ડોલીમાં બેસીને આવતી હતી.
હાચી વાત હે.
હમમ. અત્યારે તો પેલો જમાનો બદલી ગીયો છે મોર્ડન જમાનો આવી ગયો છે. જેની જાન વાગે છે તો બધા કારમાં આવે ફોર્ચુનર, ઓડી.
સાચી વાત. એના સવા તો કોઈ બેસે ની પેલાથી જ કેય દેય. કે તમે આવો તો તમે ઓળી લઈને આવજો, ફોર્ચ્યુનર લઈને આવજો એવું કહેતા હો પહેલાંથી.
હા હા.
ના આ બધું તો બધું બધું જમાનું બદલી જ ગયો. પહેલાના માણસ તો કેટલા સારા તા. આપણે ગમે તે વસ્તુ આપણે ડીપ પૈસા લેવા ઉધાર માટે ગયા હતા પાનસો હજાર રૂપિયા તો બી આલી દેતા હતા.
હા હા અત્યારે આવું બધું નથી અત્યારે તો પેલા માણસ પૂછે તમે રિટર્ન ક્યારે આપશો.
હા અને કોઈ આપે ને તો પેલા તો બધું પૂછજે ને આપણે પાંચ જણ માંજ ને તો શું કેહેશે તમે પેલા વ્યાજ આપો.
હા.
વ્યાજ આપીએ તો તમારે આલે ની તો આલીશ નય ને કોઈ.
હા માણસ વિચારયા કરે કે મેં પૈસા આપું તો કેવી રીતે કમાયલું એવું વિચારે.
હાજી હા પહેલાં ના માણસ ભલે તમને પાંચ હજાર, દો હજાર આલીને તો આમના કોઈ પૂછીસ ની ને આપી દેને તમે આલી દે તમે પાછા આપજો એવું કહેતા હશે. હાચી વાત હે કે નય.
હમમ આ તો વાત તમારી સાચી છે. પેલાના જમાનાનું બધું એક નંબર હતું. અત્યારે તો બધું ઠગાય જેવું છે કે કોઈ ક્યાંથી કોઈને ઠગ લેવું છે અત્યારે તો કોઈ પેલા રિશતેદારી નિભાવ નિભાવતા જ નથી. આમ આપણે જો જોયા જઈએ ને તો આપણેે આગર ટ્રાન્સપોર્ટેશન વાપરીએ. તો એમાં પણ બહુ બો રીસ્ક. રિસ્ક છે કે કોઈ પાકીટ માર હોય કે કોઈ જેબ કચરો હોય તમે તમે. તમે તમે પ્રામાણિક રીતે નહી ચાલશો. તો તમે લૂંટાઈ જશો હમ. અને અત્યારે તમે જોય લો છે આ થોડુંક ટ્રેનમાં ટ્રાવેલિંગમાં અત્યારે બઉ બધા માણસ થોડુંક ઓછું કરી દું છે. કેમ કે લોકલમાં પેલા એક ઇન્સિડેન્ટ થયા હતા મર્ડર પેલા એક એક બે માણસ હતા એકને એક ચાકુ મારી ગું લોકલ માં મુંબઈ લોકલ આપડા પુના બાજુનો આ ઇન્સિડેન્ટ હતો. વીક થયા છે આ ન્યૂઝમાં ન્યૂઝમાં પણ આવેલો હતો.
હચછ હ આપડણે એમ કેમ ટ્રેનમાં જઈએ ને તો એમ ટ્રેનમાં આપણે સાવધાની બી રાખવી પડે અમે કેમ છોરી ડાકુ ગુંડા ગર્દી તેટેરી બહુ હોવે છે ને આપણે સેપરેટ ગાડી લઈને જઈએ ને તો આ સુરક્ષામાં આ સુરક્ષા કહેવાય આપણે.
હમ હમ આપડે સેફ્ટી એમાં સારું રહેશે કે તમે. કેવી રીતે તમે ટ્રાવેલ કરશો. કે તમે પબ્લિક બસમાં પણ ટ્રાવેલ કરો તો એમાં પણ થોડુંક રિસ્ક છે. હા પેલા એક્સપ્રેસ હાઈવે આવી જાય તો માણસ પેલે એ જગ્યા કોઈ રોકે નહી. અગ એકસો બીસ એકસો સાઠ. અને સોની સ્પીડ પર ગાડી ચાલે અને એમાં તમે. જોવું જાાવ કે તમારું કઈ વેહકલ નું પ્રોબ્લેમ થયો કે ટાયર ખરાબ થઈ ગયા. તો કોઈને પણ ખબર નહી પડશે ક્યાંથી કોણ આવીને ટક્કર મારી જાય. એક્સિડેન્ટ થઈ જાય અને આપેલું. છોટું એક્સિડેન્ટ નહી થાય બહુ મોટું મોટું એક્સિડેન્ટ થઈ જાય એકની ઉપર એક ગાડી ચડી જાય. તો એ એક્સપ્રેસ હાઇવે જવાનું ઉપર થી આપડું ગાડી બધુ સર્વિસિંગ કરવા ન જવાનું છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધારેમાં વધારે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વાપરો. ઇલેક્ટ્રિક બસ આવી ગયું છે. અ ઈ ઈ વેહકલ આવી ગયું છે એ બધું વાપરશો તમે. એમોમેન્ટ પણ નારું છે અને. આપણા સરાઉન્ડિંગ વરાઉન્ડિંગ પણ હવે છે તમે. થોડોક શ્વાસ લેવામાં પણ દિકકત નહી આવશે કેમ કે દિલ્હીમાં તમે. જો જોવા જશો તો અત્યારે ઠંડી ન મોસમ આવશે. એમનું એ ક્વોલિટી ઇન્ડેક્સ ગીરી જશે. એ બધા થોડુંક પોલ્યુશન ના પ્રમાણે પણ આવું છે તમે ગવર્મેન્ટ ફેસિલિટી આપતા છે પબ્લિક બસ આપતા છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપતા તમે એ વાપરો.
હાચી વાત હૈ.
હમ.
હવે તો કેટલી બધી સુવિધા છે ગમે તે આપણે જેને ગમેને. એ જેમે જઈએ સાચી વાત કે નહીં.
હા આ તો તમારી વાત સાચી જ છે.
બાકી આપણે બહાર જઈએ ને તો આપણે સુરક્ષિત આપણે ધ્યાન થી બહાર જવું પડે.
હમ હમ.
હાછી બાત ન
હમ હમ જેટલા આપડા સેફ્ટી તમે તમારુ સેફ્ટી જેટલા રાખશો એટલું તમારે માટે સારું છે.
સાચી વાત તમારી.
હમ અને છોકરીઓ માટે તો બહુ અ અત્યારે સઅ તમિલનાડ સડ કરીયા કરે.
હા.
કે કોઈ ન પણડ અ માણસ છેડખાની કરે તો એમને ફાંસી ની સજા જ છે ડાયરેક્ટ ફાંસી. કોઈ સુનવાઈ નહી ના કોઈ કેસ.
ચલો હવે તમારા હતો ટાઈમ સારું લાગ્યું છું વાત કરવાની મજા આવી છે ચલો પછે કરીએ.
ચાલો મળી જય શ્રી કૃષ્ણ.